હલો હા અવાજ આવે છે ને હલો
હા હા આવે છે આવે છે
આવે છે ને ઓકે ઓકે હા સોકે મજામાં
હા હા એકદમ મજામાં બીજું બોલો તમે હું શું કઉ છું આપડે અહી અહીં અમારી ફેમિલીમાં લગ્ન છે તો ડિસેમ્બરમાં લગ્ન છે તો પ પછી મારે શોપિંગ પર જવું છે તો તમે ચાલશો મારી સાથે અહિયાં આપણે અમદાવાદ સાઈડ સાંભળ્યું છે બહુ સારું ને સસ્તું મળે છે તો તમે ચાલશો મારી સાથે
હા હા હા ઓકે હા હા હું આવીશ કઈ વાંધો નહી ઓકે અમદાવાદમાં તો ઘણું બધું છે આપણે શોપિંગ કરવા માટે તો એક લાાલ દરવાજા છે પછી ર તનપોર છે ત્યાં છે એટલે એ બધું આપડે થોડુંક ઓછા ભાવમાંન એવી રીતે મળી જાય આપણને કેમ કે મેં છે ને મારી સિસ્ટ ના મેરેજ હતા ને તો મેં ઓનલાઈન ઓર્ડર કર્યા હતા ત્યાંથી બધું ચણિયા ચોલી ને બધું ઓકે તો એ પણ મને બહ ઓછા ભાવમાં કઈક સિક્સ થાઉઝન્ડ ના હતા ને છ હજાર ના જ એચુઅલી તો એ મને પચીસો માં કેમ પડ્યા ત હા હા હા હા હા એટલે હા હા એટલે ત્યાં બહ એટલે સેલ હોય છે એ લોકોનો એટલે આઈ થિંક અત્યારે હવે રક્ષાબંધન ઉપર આવશે એનો સેલ રક્ષાબંધન ને સાતમને હોય ને ત્યારે એ લોકો ન સેલ ચાલુ હોય એટલે પછી આપણેે એમાં જોતું રહેવું પડે અને તમે કોલ કરો એટલે વિડીયો કોલિંગમાં તમને બધું બતાવે એટલે તમે આરામથી પિંગ કરી શકો
તો તો બહુ જ ફાઇન તો કેમ કે હું એ જ વિચારતી હતી કે અહીંયા સુરત તો મને બહુ મોંઘું પડે છે બહુ એટલે બહુ જ મોંઘું છે ને પછી પ્રોગ્રામ પણ બહુ બધા છે ને પછી એના કરતા આટલા બધા લેવાના છે ડ્રેસ તો પછી અમદાવાદ નું વિચાર આવ્યું કેમ કે ઘણા બધા મારા ફ્રેન્ડ અમદાવાદ જ ગયા છે શોપિંગ કરવા માટે તો એટલે હું કીધું કે તમા તમારી સાથે ચાલું તમારું બધું જોયું છે ને તો આપણે ત્યાં જ જઈશું
હા હા હા ના સારું છે શોપિંગ માટે બેસ્ટ છે કેમ કે એ લોકો આપડને જે કહી ને એ પ્રમાણે એ મુજબ ના જ બત આવે બધા ચણિયા ચોલી ને એવું બધું નવરાત્રી નું હોય તો ત્યાર નાય અલગ હોય પછી અને એવી રીતે અલગ અલગ રીતે હોય છે એનું અને ફંક્શન ના અલગ હોય તો આપણે જે કહી ને એ બધા ત્યાં મળી જાય
એજ ને અહિયાં થી મને બે જોડા મળશે એનાથી ત્યાં પાંચ છો મળી જશે અમદાવાદમાં
હા હા હા હા ના ના બહુ પ્રાઇઝમાં ફેર પડે છે મારી સિસ્ટરને તો મેરેજ હતા ને મેરેજ ને સાંજીી ના પે એવી રીતે ઓનલાઈન એને ગી ગયા ને તો ત્યાંથી મગાવી લીધા હતા કેમ કે હા હા અને અત્યારે ઓલરેડી કેવું છે કે રેન્ટ બહુ છે ચણિયા ચોલીનું આપણે લેવા જઈએ ને તો તો એટલા રેટમાં નવા જો જો આપણને મળતા હોય
હા એજ એજ
હા હા એજ ને તો પછી ખોટું આપણેે કોઈના પહેરવા મને એક તો રેન્ટ ઉપર લેવાની પણ ગમે ઓછું તો એનાથી બેટર આપે ભલે થોડીક પ્રાઇઝ હોય પડે એટલા બે સ એમ જ પ્રાાઈસ થાય રેન્ટ ની અને ન વાલીઓ એની
હા હા બરાબર બરાબર હા મને પણ નહી ગમે મેં તો આજ સુધી રેન્ટ પર નથી લીધું એક વાર મેં ગઈ હતી કોઈના કેવા પર હું ગઈ હતી પણ મને જે જોડો બહુ ગમ્યો ને તેનું મને રેન્ટ જ એટલું બધું કીધું ને પછી કીધું ડિપોઝિટ પણ મૂકી જાઓ તો મને નહી ગમ્યું પછી કે એના કરતા પોતાનું લેવાનું એજ સારું જેટલું આપણું બજેટ હોય એટલામાં જ લેવાનું
હા હા હા એજ ને પાછું રેન્ટ ઉપર લઈ તો એનું ફિટિંગને એટલું ન સારું હોય આપડણે કમ્ફર્ટેબલ ના રહી શકીએ કે તો એને બદલે આપડા હોય ને તો આપડે પરફેક્ટ સાઈઝ આવી જાય
હા હા હા એજ એજ અત્યારે પેલું એમેઝોન ને મીશો પર બી સેલ ચાલે છે અહીંયા ફ્લિપકાર્ટમાં પણ મેં એક કોટ સેટ મંગાય બહ જ મને ગમ્યું એટલો મસ્ત છે એટલો મસ્ત તમે બોલો કેટલા નું હશે? વિચારો તમે ગેસ કરો.
હ હજાર પંદરસો તો હોય કોટ સેટ ના.
ના ખાલી સાડા ત્રણસો માં સાડા ત્રણસો માં મને કોટનનુંું કોટસેટ મળ્યું મેં તો એટલી ખુશ થઈ મેં તો મંગાયું મેં કીધું કે નહીં ગમશે તો રિટર્ન આપી દઈશ પણ મને એટલો ગમ્યો મને તો વિશ્વાસ જ નથી થ કે શડાા ત્રણસોમાં પણ શું આવી શકે તો મેં એ જ એટલે કે મંગાવ્યું કે કપડું સારું નહીં હશે તો પાછો રિટર્ન કરી દઈશ પણ કપડું પણ એટલું સારું નીકળ્યું છે તો હું તો રાખ ખી રાખી દીધેલું છે મેં તો મને તો બહુ ગમ્યું હવે ઘરમાં પહેરવા માટે તો સારું જ છે ને
હા હા હા નહી કમ્ફર્ટેબલ કોટન નો હોય તો આપણે ઘરમાં આરામથી યુઝ કરી શકીએ હા એટલે મીશો ઉપર મળી જાય છે ને મીશો ઉપર સારું હોય છે
વરજરીમાં બહુ સસ્તું છે બહુ સસ્તું છે.
હા હા હા ના ના એ તો હું પણ ટ્રાય કરીશ જ મીશોમાં તો મગાવીશ જ. મેં ક્યારે કપડા ની ટ્રાય નથી કરી મિશોમાં પણ બીજી ઘણી બધી વસ્તુ ત આપણે ડેકોરેશન નીની બધી મંગાવતી હોય તો આપણે વોલના સ્ટીકર છે પછી ફોટો ફ્રેમ છે અને પછી કી સ્ટેન્ડ છે તો એવું બધું હું નાનું મોટું મગાવું છું છોકરાઓ ના કોઈ ફટો છે કે એવું બધું પણ કપડામાં નથી ટ્રાય કરી.
કપડામાં પણ નીચે લખેલું હોય ને સેવન ડેઝ રિટર્ન છે એટલે પછી મેં મંગાવું. કે રિટર્ન નું ઓપ્શન છે ને નહી ગમ્યો તો પાછા લઈ જાવ આપ. આપણું શું જવાનું?
ઓકે ના એ તો બરાબર છે હા હા એ કરી શકીએ હા ઓનલાઈન ની અત્યારે આ સુવિધા બહુ સરસ વધી ગઈ છે એટલે આપણને ઓછા ટાઈમમાં આપણે ઘરે બેઠા લઈ શકીએ
હા અને વરસાદ પણ બહુ છે મેં કેવી રીતે જાઉં એટલે મને તો એમ બીક લાગે છે કે પડી વળી ગઈ મેં પાણી માં એટલ એના કરતા ઘરે બેઠસી ને બધું મંગાવવાનું કશે જવાનું નહી
હા હા હા એ ના નહી તો છે અને ઘણી વખત કેવું થાય કે ઓનલાઈનમાં જે ડિઝઇન મળે ને તો એ સેમ આપડે પછી દુકાને જાય તો નથી મળતી તો એનાથી હા.
કેટલા બતાવવામાં કેટલા નાટક કરે. ને કઈ નહી ગમ્યું નહીં લઈએ તો પછી મોડું બનાવે એના કરતાં તો મને તો ગમે જ નહીં કા તો હું તો મોલ માંથી લેઉું છું કા તો ઓનલાઈન લેઉું છું. દુકાનમાં તો મેં તો જવાનું જ છોડી દીધું છે
હા હા ના એઈ સારું છે દુખ દુકાન આપે અંદર જાય ને એટલે આપડે ન ગમતું હોય તો એ એ લોકો આપણને એટલો ફોર્સ કરે ને. કે તમે લઈ જ જ લઓ એટલે પછી આપણે ન હા હા એ તો છે જ એનાથી બેટર ઓપ્શન છે કે ઓનલાઈન લઈએ હા એટલે અત્યારે બધું બહુ મસ્ત મળી જાય છે ઓનલાઈનમાં ગમે તે વસ્તુ આપણને જોઈ ગ્રોસરી છે બધી વસ્તુ મળી જાય છે
હા એજ ને એજ ને
હાા ઓકે તો શું કે મેરેજની તૈયારી કેવી ચાલે છે
હા હા મસ્ત એકદમ આ બસ શોપિંગનું સૌથી વધારે ટેન્શન છે બાકી બીજું બધું કામ તો ઘરના જેન્ટસ જોઈ લેશે
હા હા હા એ તો છેજ આપડણે લેડીઝ ને કેમ કે પાછું બધાને ગિફ્ટ દેવાની હોય એની શોપિંગ હોય અને પછી ઘરની પ્રસંગ હોય તો ઘરનું બધું લેવાનું હોય
હા એજ ને સૌથી મોટ મોટ ટેન્શન કપડા ન જ છે બીજું કઈ ન ને પ્લર ને પાર્લર વાળી પણ મને સારા મને એડ્રેસ આપજો પછી મને જે ગમશે હું એને અ બુક કરાવી દઈશ તમારી પાસે જે એડ્રેસ હોય. નંબર ને ફોન નંબર જે પણ મને કજો કેમ કે મને વધારે આઈડિયા નથી
ઓકે ઓકે ના હું કહીશ તમને પાર્લર વાળીનું ઉપ સજેસ્ટ કરીશ હા હા કેમ કે પાર્લર વાળી નહી પણ અત્યારે તો રેન્ટ બહુ હોય છે વધારે પડતા ભાવ એટલે થોડુંક આપડણે આપણા બજેટમાં આવતું હોય ને એવું કઈક છે મારા ધ્યાનમાં તો હું તમને કહીશ
હા હા ને પછી મહેંદીવાળી એનું પણ આપજો મને નંબર
હા હા હા પાકું પાકું અને મહેંદી તો આમ તો મને પણ ફાવે છે એટલે હું કરું છું પણ આમ બહ નહી એમ કે બ્રાઈડલ ની નહ એ બધું મેં બહ મેરેજ ત થયા ને ત્યારે કરતી તી હું પછી મારે પ્રેક્ટિસ છૂટી ગઈ એટલે પાછ પાછ અત્યારે ધીરે ધીરે ચાલુ કર્યું છે પણમ એમ કે સાઈડને કરું છું સાઈડર ને કરી દઉં છું પણ બ્રાઈડ નેને એને નથી કરતી હા
હા હા તમને તમારી પાસે તો બહુ કળા છે ને
છે યુઝ નથી થતો કઈ
હા છોકરાઓ આવી ગયા એટલે આપણી જિંદગી ખરાબ
હા એજ એજ એજ ને બધું નોલેજ છે બધું આવડે છે કરવાનો એટ કોઈ ચાન્સ નથી મળ્યો હા બસ એજ એજ એજ. તો એટલે મેંદીનું બધું આવડી ગયું હતું હું એંગેજમેન્ટ બ્રાઈડ નેને કરવા જાતી. ત્યાં સુધી પહોંચી ગયું પછી છો છોકરા ના તો પછી છોડી દીધું એટલેને પછી એક વાર છૂટી ગયું. પછી હું શું આપડે વાર લાગે પાછું.
હા, એજ ને એજ ને અત્યારે જે છોકરીઓ કરે છે તો કેટલું સ્પીડમાં કરે છે તમે પાછા પણ કરશો તો એ સ્પીડની
ના ના ના, આવે એના માટે બહુ પ્રેક્ટિસ જોઈએ સ્પીડ લઈ આવવા માટે.
એટલે કોઈ પણ કામ અડધુરું વચ્ચે નઈ છોડવાનું.
નઈ છોડવાનું હા હા, આપડે છોકરાઓને એવી સલાહ દેવાની કે વચ્ચે ન છોડ કમ્પ્લીટ કરો હા, હા. એજ ને કેમ અત્યારે તો શું છે મહેંદી મુકવા વાળીના લોકો પૈસા દઈને બોલાવે છે. ને અમારે મેરેજને થયા ને ત્યારે એવું કઈ નતું કે જેને આવડતી હોય ને તો તમે ઘરના બધા સગા વાલાને બધા મુકવા બેસી જાય. એટલે ત્યારે પૈસાનું એટલું નતું મને શું હા.
છોકરીઓને કેટલા નાટક છે કેટલા બધ તું જેમને જોઈએ બરાબર એકદમ હિરોઈનની જેમ.
બસ એજ એજ પરફેક્ટ જોઈએ છે તો એટલે ત્યારે શું છે કે એવી રીત આપણે પ્રેક્ટિસ બો થતી પણ ત્યારે કેમ કે પૈસાનુ તો કઈ હોય નઈ સગાવલા જેટલા લાઈનમાં બેઠા હોય બધા ને કરવાની જ હોય.
હા, ત્યારે બધું ચલાવી લેતા આપડે પણ અત્યારના છોકરાઓને કોણ કેય. કંઈ ચલાવી નઈ લેઈ.
હોય ને અત્યારે તો ખાલી પાંચ દસ વર્ષ ન એમ મારેરા મકવા આવ ને એની પાસે
હા, હા અત્યારે તો પેલ્લા તો રીલ બનાવવાનું હોય રીલ બનાવવાના લીધે આટલા બધા ખર્ચા થાય છે.
હા, હા એજ એજ ને એટલે અત્યારે આ બધું બો વધી ગયું છે.
હા, ને પાછા બધાને એક જેવા કપડા પહેરવાના ને પાછા મેંદી માં યલો કલર જ પેરવાનો પીળો કલર જ એ બધું બધું નાટક થઈ જાયને આપણા ટાઈમમાં ક્યાં હતું આટુ
ના ના ના, એટલું એટલું કાઈ નતું ત્યારે હવે શું છે કે હવે બધું આ સોશિયલ મીડિયા વધી ગયુ ને એટલે બધા જોવે છે. એટલે શીખે છે પેલા હતું નઈ ને એટલે કોઈને એટલો નોલેજ નતો કે આવું કરાય
હા, એજ ને એજ ને.
હા, અને અત્યારે આવું બધું બો વધી ગયું છે.
હા, તો પૂજા બેેન હવે તમે મને કરો હને.
હા હા હા, ઓકે હા કરું છું ઓકે ઓકે.